હા બોલો કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ મજામાં
હમ નવરાત્રી નજીક છે તૈયારીઓ શું કરી
બસ બસ જોરદાર તૈયારી ચાલે છે બસ આ ગરમાં પેલા ગરબા ક્લાસ ચાલુ થઈ ગયા છે હમણા થી પ્રેક્ટિસ
હા એજ એજ એને બધા જાણી મતલબ એવું છે કે નવરાત્રી તો ગુજરાતીઓને સૌથી લોકપ્રિય અને અ રંગબેરંગી તહેવાર છે.
હા નવ દિવસ એટલે તો મજા આમ હા તો ગુજ મ એમ બી ગુજરાત માં તો નવરા ત્રી નો વધારે અ મ
હમ સાતસો કેટું એકદમ નવરા ના નવ દિવસ મસ્ત માતાજી ની આરાધના કરવાની અને દરેક જગ્યા ભક્તિમય વાતાવરણ જોવા મળે અને આપણને તો સો નવે નવ દિવસ મસ દરબાર જવાનું સરસ સરસ ચણિયાચોળી પહેરીને
નવરાત્રી માં મસ્ત નવ દિવસ સ માતાજી ની પૂજા કરવાની મસ્ત ત આરાધના કરવાની ને નવરાત્રી માં જ મા માતાજી નો આપડે કેટલા બધા અલગ અલગ પ્રસાદો બનાવીએ છે. આરતી માં આપણેે પ્રસાદ નો ભોગ ચડાવીએ છે. ને રાત્રે મોડે સુધી ગરમાં ગરબા રમીએ મજા આવી જાય નવ નવરા નવરાત્રીના નવ દિવસ તો ક્યાં જતા રહે ખબર જ નથી. પડતું.
એકદમ સાચી વાત કીધી, અને જોવ ને લોકો તો ઉપવાસ પણ કરે છે, માતાજી ની આરતી કરે છે અને સાંજે ગરબા થતા દાંડિયા રમવા પણ જતા રહે છે. અને હ મને તો સાચું કહો ને તો. નવરાત્રીમાં ગરબા રમવાની ખુબ જ શોખ છે! હા તૈયાર થઈને રંગબેરંગી કપડાં પહેરીને. મિત્રો અને પરિવાર જોડે મસ્ત ત્યાં રમવા માટે જેની મજા છે અલગ હોય છે ને!
હા, એ તો છે બરાબર કો તમે? ને નવરાત્રી માં તો કેવી રીતે હવે? માતા ના છે ને, આમ નવ નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે! એટલે તો. અલગ અલગ રૂપ જોવા મળે, એમને મા. માતાજી ના આરતી માં પણ. ઘણા જણા ને અંદર માતાજી પણ. આવે છે, ને એવી રીતે! આપણને માતાજીના દર્શન પણ થઈ જાય છે આવી રીતે.
હમ, તમે એકદમ સાચું કીધું માતાજીના આપણને નવરૂપો જોવા મળે છે અ જે છે કે માંચંદ્ર ઘટા અ કૃષ્ણમંડા અ પછી બ્રહ્મચારિણીકા, કાલરાત્રિવાડી મહગૌરી એવા નવે નવ રૂપો આપણે. દર્શનતો થઈ જ જાય છે અને બીજી વાત એ કે આપડે કેટલા મસ્ત આપડે અ હલો.
બોલો.
હા હા અને નવરાત્રીનું છે ને દરેક દિવસ છેને પોતાનું વિશેષ મહત હોય છે અને માતાજીના અલગ અલગ રૂપોની પૂજા આપણે કરીએ છીએ.
હા એ તો છે જ નવરાત્રી આવે એટલે પ મતલબ બે મહિના પેલાજ આપણને તો ક્યારે નવરાત્રી આવશે તો એની આપણે રાહ જોઈએ છીએ એની પેલાથી તૈયારીઓ કરે છે. ને રંગ બેરંગી આમ મસ્ત કલરિંગ ક કંપડા આપણે શોપિંગ કરીએ છીએ. ને હા, આમ જ સ્ત્રીઓ માટે લેડીઝ માટેના મ જેન્ટ્સ માટે આમ અલગ અલગ વસ્ત્ર કેવા ગુજરાતી સ્ટાઈલ કેળિયુંને આવું બધુ તું. ને ચણ્યા ચોળીને મસ્ત મસ્ત કપડા મળે છે નવરાત્રીમાં
એકદમ સાચું કીધું જો છોકરાઓ છોકરીઓ દ્રારા ચણિયા ચોળી અને કેળયું પેરીને ખૂબ સુંદર લાગે છે અને આજકાલતો મોટા મોટા ગ્રાઉન્ડમાં કેવા મસ્ત મોટા ગરબા ઓનું આયોજન થાય છે. અને ઘણા સ્થળોએ તો તમે અ જોયું હશે ત જાણીતા ગા ગાયક પણ અ ગરબા ગાવા માટે આવે છે કલાકાર હોયને ઈ જેથી ગરબાનો ઉત્સાહ
મોટા મોટા કલાકારો આવે છે હા મોટા મોટા કલારકારો આવે તો હમ ને અમે લોકો તો બધાં આમા ફ્રેન્ડ અ બધા અમારા મિત્રો સાથે મળીને ગ્રુપ બનાવીને રોજ અ મહા થે મળીને જઈએ છે ગરબા રમવા આમ
કેટલું સારું કેવાય હા એતો છેજ કારણ કે આ તહેવાર આપણે છેને એકતા અ પ્રેમ અને ભાઈચારાનો સંદેશ પણ આપે છેને નવરાત્રીના દરમિયાન આપણે વિવિધ પ્રકારના ઉપ અ ઉપવાસના ખોરાક પણ આપણે કેતલા બનાવતા હોય છે.
હા અલગ અલગ અલગ અલગ પ્રકારના આપણે અલગ અલગ પ્રકારની આપણે વાનગીઓ બનાવીએ છીએ. ઉપવાસની મસ્ત મસ્ત
હા એજ એજ અને ઘણા લોકો તો નવ દિવસ સુધી ફળાહાલ કરીને જ માતાજીની ભકતીમાં લીન થઈ ગયેલા હોય છે.
હમ એટલે એતો છે જ ગરબામાં ને રોજ સાંજે આરતી થયા પછી ગરબા અને દાંડિયા રમવાની તો એટલી મજા આવી જાય ક્યાં પો રાતના બે ને ત્રણ વાગી જાય ખબર જ નથી પડતી. ગુજરાત મતલબ ગુજરાત ની તો ગુજરાતની તો સૌથી મહત ત્વનો તહેવાર નવરાત્રી જ છે આમ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ને આપડે એનો આનંદ આપણેે એનો આનંદ માણવા માટે છે ને સ્પેશિયલ હવે અ વડોદરા છે અમદાવાદ છે ત્યાં તો તે ખુબ જ અ ઉજા ધૂમધામથી ઉજવે છે.
અ એકદમ સાચું કીધું અને તમે જે વિશ્વ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે આપડી નવરાત્રી એ તમે સાચું કીધું અ જા બિલકુલ દેશ વિદેશના લોકો પણ ગુજરાતના ગરબા અને નવરાત્રી જોવા માટે આવે છે. ને સૌથી મોટી વાત એ છે. કે આ આ તહેવારમાં ઉત્સાહ અને ભક્તિનો સુંદર સંગમ આપણને અ જોવા મળે છે.
હા એતો છે જ ગુજરાત ના શહેરો જેમ કે હવે અમદાવાદ છે, વડોદરા છે સુરત રાજકોટ છે, એમાં તો એ ગરબા ન મહોત્સવ વધારે આમ ધૂમધામથી કરવામાં આવે. જ્યાં લોકો છે ને મતલબ હજારો લોકો મતલબ આમ ભેગા થઈને ગરબા રમે છે, અને આવી રીતે ઉત્સવની ઉજવણી કરે છે. ઘણી જગ્યા તો ગરબાઓ છે ને હા કોમ્પિટિશનની જેમ પણ ઉજવે છે, આમ
હા એકદમ સાચું કીધું અને આ આ બધું તમે જોયું હશે કે ગામડાઓમાં પણ નવરાત્રી ખુબ જ ધૂમધામથી ઉજવામાં આવે છે, તમે મોટા શહેરોની વાત કરો છો એટલે હું બોલું છું કે ગામડાઓમાં પણ નવરાત્રી ખુબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આખું ગામ એક સાથે મળીને ગરબા રમે છે, અને શહેરોમાં પણ જોવો ને મોટા ગ્રાઉન્ડમાં તો થાય જ છે, ફ છે સોસાયટી અને ક્લબોમાં પણ ખાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. એટલે બાળકો માટે પણ નવત્રી ખુબ જ આનંદ તહેવાર છે, તેઓ પણ કેવા નાના નાના કપડા પહેરીને ગરબામાં આવે નાની નાની છોકરીઓ કેલી સુંદર સુંદર દેખાતી હોય છે.
હા એમાં આપડે છે, નવ અને નવરાત્રીમાં તો આપડે નવમાં લાસ્ટમાં દિવસે છે, ને નવ છોકરીઓને આપણે ઘરે બોલાવીને માતાની માતાજી ની જેમ આપડે એ લોકો ની ઉજવણી કરીએ છએ, લાસ્ટ દિવસ આપણે નવ નવ કન્યાઓને જમાડ કરીએ છએ એવી રીતે આપણા વ્રત ને પણ પૂરા કરીએ છીએ. ને તમને ખબર છે, નવરાત્રીમાં બધી નવ નવ માતા માતાજીઓ ના નામ શું શું છે.
મે તમને સૌથી પહેલા બતાડીએ, ને તમને કે માતાજી ના નવ રૂપો ના નામ આ છે. મા શૈલપુત્રી મામાં બ્રહ્મચાર્યણી
હા કષ હા કષમાંડા છે, સ્કંદ માતા છે. કાલ રાત્રિ મહાગૌરી તો આપણને અલગ અલગ રૂપના દશન કરવા મળે છે.
હા અને જોવો ને, આપણે શું કને આજકાલ તો લોકો સોશિયલ મીડિયા પર પણ નવરાત્રીની શુભેચ્છાઓ અને ગરબાના ફોટો કેતા શેર કરતા હોય છે, સોશિયલ મીડિયા માં પણ ધૂમ મચાવી દે છે, ન નવ દિવસ
હા એ તો છે, જ
હા, પણ મને એવું લાગે છે, એમ
અહિયાં તો બધી જગ્યાએ જ હવે અલગ અલગ જગ્યાએ બધા ગરબા ક્લાસીસ પણ ચાલુ થઈ ગયા છે. પ્રેક્ટિસો હમણાંથી જ તૈયારીઓ ચાલી થઈ ગઈ છે, ગરબાની
હા અ તમે જોયું હશે હવે તો નવરાત્રીમાં ચણિયાચોરીની જગએ બધા ફ્યુજન ઈન્ડો વેસ્ટન એવા બધા અ પેરી પેરીને આવે છે, મને એવું લાગે છે પર્શ્ન નલી ઓકે આપડણે છે, ને અ આપણે આપ પરંપરા અને સંસ્કૃતિ નું મહત્વ આપ પો કોઈ દિવસ ન બોલવું
હા સઈ બરાબર કેવો તમે જે નવરાત્રી ન જે ડ્રેસ છે ચણિયા ચોડી એ એ તો એના જેવો મતલબ કોઈ ડ્રેસ જ નથી નવરાત્રી નો આ હમણાં ભલે બધા ફેશનને હિસાબ તે બધા વેસ્ટર્ન ઇન્ડો વેસ્ટર્નને બધું આ ટાઈપનું આઉ લું પહેરે છે. પણ જે રિયલમાં જે ગુજરાતી ડ્રેસ છે ચણિયા ચોળી છે ને ધો ત્યુ ને કેળિય ને એવું બધું પેરેને તેનો તો અલગ જ હોય અ છેછ
હા એકદમ સાચી વાત છે તમારે અને નવરાત્ર આપણને છેને ખુશી અને પ્રેમ અને પ્રેરણા આપે છે એટલે બધાને છેને દર વર્ષે લોકોને છે ને નવરાત્રીની ભેટ કરતા હોય છે લોક આતુરતા તેવી રાહ જોતા હોય છે તે ક્યારે નવરાત્રી આવશે નવરાત્રી આવશે મારુ તો નવે નવ દિવસ ફીક્સ જો હોય છે ઘરમાં કામ માતાજી ની આરતી કરે નવે નબ દિવસ ગરબા રમમાં જવાનું મારે ઘરમાં પણ બધામાં નાખ છે આમ તો તારથી કામ નહી થાય પણ તું નવે નવ દિ રમવા બરોબર જાય છે.
હા હા હા એ તો છે જ મારો તો મારો તો બધાથી મારો તો બધા ફેવરેટ તહેવાર નવરાત્રી જ છે. ઘર માં તો એમ લાગે જાણે દિવાળી આવી વી હોને એવી રીતે તૈયારીઓ ચાલે આમ ઘરમાં એટ
સાચું કીધું સાફ સફાઈ એકદમ સાચું કીધું માતાજી ઘરમાં હોય એટલે સાફ સફાઈ કરી આપ આપડે સજાવટો કરીએ એટલે મજા આવી જાય નવે નવ
હા એમાં નવરાત્રીમાં તો ઘરની રોનક જ અલગ હોય છે મ
આપડું ઘરની જ વાત નથી નવરાત્રી આવે એટલે આખા ગુજરાત માં જાણે એકદમ મોટો કઈક સા નો માહો
હા આપડે બહારનું પણ આખું વાતાવરણ જોઈએ ને નવરા ત્રી માં એમ લાગે કે આપણે ક્યાં એવા છે આમાં એટલો દોર હોય છે.
હા સાચું મેં તો એક જ વાત ક કે માતાજીના આશીર્વાદ થી સૌના જીવન માં સુખ શાંતિ અને સમૃ દ્ધિ આવે એ જ મારી પ્રારથના હા હા ચાલો તો પછી વાત કરીએ હા હા હા તમારી જોડે આ વા કરીને ખુબ જ સારું લાગ્યું મને હું તો હવે વેટ જ કરું છું ક્યારે નવરાત્રી આવે બસ
ચોક્કસ ના આવે ત્યાં અગર એવું હોય આપડે સાથે મળીને જઈશું ગરબા
પાકું પાકું આ વાખતે નવે નવ દિવસ આપડણે જોડાઈ જઈશું ઠીક છે.
હા ઠીક છે ચાલ
હમ
અરે ત